હલો હા શું કરો છો મજામાં
તમે કેમ છો?
બસ હૂબી મજામાં શું કરો છો તમે
હ બસ કઈ નહી આ બેઠા કામ પર વાળ
હમ્મ અચ્છા બરાબર છે. બોલો સુખ ચાલે વેકેશન છે તો
કઈ નહી ફરવા જવાનું વિચારીશ હવે તમે કો
અચ્છા સરસ સર સારું કહેવાય હા મુસાફરી તો જીવનનો એક મહત્વનો ભાગ મ કહેવાય કે જેમ કે નવી નવી જવા જગ્યા જવાનો જો મોકો મળે ને તો મજા આવી જાય નહીં એમ મનમાં ઉત્સાહ જ વધી જાય એમ બધી કંઈક નવી જગ્યા કે જ જોવાનું ને શીખવાનું બહુ મળી રહે ને
એમ મુસાફરી ખાલી ફરવા માટે તો હોય નય પણ આમ કેવાય ને કે એક અનુભવ માટે એનો એક રસ્તો છે કઈ એમ દરેક સ્થળ હોય એની પોતાની જેમ કે આપણે અલગ અલગ જગ્યાએ જઈએ તો એની પોતાની સંસ્કૃતિ હોય ભાષા હોય પરંપરા હોય
હમ સાચી વાત કીધી હો તને ઘણા લોકોને પહાડો ગમે કે જયારે કેટલાક લોકોને દરિયા કિનારો ગમતા હોય અને એમ દરેક વ્યક્તિની પસંદ અલગ અલગ હોય એમ
તો આમ વધારે આમ તો પહાડ ગમે પણ દરિયા કિનારો વધારે ગમે કારણ કે આમ કેવું મને આમ શાંતિ ગમે છે અને આમ અમુક લોકોને સાહસિક પ્રવૃત્તિઓ ગમે એટલે એ લોકોને આમ પહાડો ગમે જ્યારે મુસાફરીમાં તો બેવ પ્રકારના અનુભવ મળીએ કે
સાચી વાત છે મુસાફરે એ પહેલા આયોજન કરવું પણ એ ખૂબ જરૂરી છે હ કેમ કે આપણને ખબર ના હો કે કઈ જવું કઈ રીતે જવું અને કેટલા દિવસ રોકાવું એની માહિતી હોય ને તો જ જવાય એમ
હમ એજ ને યોગ્ય આયોજન થી આપણો ટાઈમ અને જે પૈસા હોય એ બચાવી શકીએ અને આપણને જો અગાઉથી માહિતી મેળવવાની જે મુશ્કેલીઓ પડે છે એ પણ ઓછી થાય.
હમ સાચી વાત છે આજકાલ તો મોબાઈલ અને ઇન્ટરનેટના મતલબ લીધે બધું શું કેમ મુસાફરી સરળ બની ગઈ છે કે કંઈ જવું ક્યાં રહેવું આમ નકશા અને બુકિંગ જે એપ હોય ને એનાથી આપણે આમ ઘણી સારી મદદ મળી. તો એમમાં આપણે બધું બુક કરી શકીએ પહેલાં જ.
હ એ છે હવે તો આમ કોઈ અજાણી જગ્યાએ પણ આપણે રસ્તો શોધવો સરળ બની ગયો છે. આપણે ગૂગલ મેપ્સમાં થ્રુ આપણે આમ જઈ શકીએ અને કેવાય ને ટેકનોલોજી મુસાફરીને વધારે આમ મતલબ અનુકૂળ બનાવે
હમ સાચી વાત છે મુસાફરી દરમિયાન જો સ્થાનિક ભોજનનો સ્વાદ લેવો હોય ને પણ એ એ પણ એક આમ રસપ્રદ અનુભવ કે કંઈક અલગ અલગ જગ્યાએ જઈને અલગ અલગ ત્યાંનું જમવાનું તો ત્યાંનો સ્વાદ બી કંઈક અલગ આવતો હોય છે.
હમ એટલે દરેક પ્રદેશની પોતાની ખાસ વાનગીઓ હોય છે ને એમાંથી સ્થાનિક જીવનશૈલી વિશે પણ આપણને જાણવા મળે.
હમ સાચી વાત છે હ ક્યારેક લાંબી મુસાફરી ના લીધે થાક લાગે પણ આમ શું કેવાય જયારે ત્યાં પહોંચી ને કોઈ આમ સારી જગ્યાએ તો ત્યાં એ વસ્તુ જોઈને જ આપડો થાક ત્યાં ઉતરે
એકદમ સાચી વાત કેમ કેમ આમ તો એનો વ્યૂ હોય કેવાય ને કે સારા આમ દ્રશ્યો છે અને અનુભવ હોય એનાથી આમ થાક ને એ લોકો એ વસ્તુ આનંદમાં બદલી દે છે.
હમ સાચી વાત છે મુસાફરીથી તો આત્મવિશ્વાસ પણ વધી જાય અને જો શું કેવાય કે નવી પરિસ્થિતિઓનો સામનો કરવાનો આવે ને તો મતલબ કઈ થાય કંઈ પરિસ્થિતિ એને તો આપણાને એનાથી ઘણું બધું સમજવા અને શીખવા મળે કે પછી ફોરી કરે ક આવી ભૂલ ના થાય એમ.
હમ એજ ને ઘણી વાર તો એવી સમસ્યાઓ આ આઈ જાય છે એનો ઉકેલ જ આપડે જાતે શોધવો પડે છે આથી એમ. કેવાય ને કે નિર્ણય લેવાની. ક્ષમતા વિકશે છે
હમ સાચી વાત છે કેટલાક લોકો તો એક ટલા મ સફરી કરવાનું બી પસંદ કરે છે.
હમ કેટલાક લોકો તો સમૂહમાં મુસાફરી કરવાની પસંદ કરે છે બધાના પોતપોતાના કેવાયને અલગ અલગ મંતવ્ય અને મુસાફરીને પણ આમ બેવું પ્રકારના ફાયદા છે.
હ સાચી વાત છે એકલા મુસાફરીમાં સ્વતંત્રતા પણ વધુ મળે છે આમ.
હમ જ્યારે આમ ભેગા જઈએ બધા ત્યારે એમાં આનંદ અને સહયોગ વધારે મળે છે.
હમ મુસાફરી દરમિયાન ફોટોગ્રાફી કરવી પણ ઘણા લોકોને બહુ ગમતું હોય કે કંઈક નવી જગ્યાએ જાય ને ફોટા પાડવા બેસી જાય.
પણ એમ એ ફોટા છે ને યાદો ને લાંબા સમય સુધી આમ યાદગીરી રાખે એટલે.
હમ સાચી વાત છે આમ પ્રકૃતિ વચ્ચે સમય પસાર કરવાથી પણ માનસિક શાંતિ બહુ મળી રહે કે કંઈક પ્રકૃતિક વસ્તુ હોયને તો મજા આવે.
હમ ખાસ કરીને તો આપડે શહેરના વ્યસ્ત જીવન હોય એનાથી દૂર જવું હોય તો ખુબ લાભદાયક લાભદાયક બનીએ કે.
હમ સાચી વાત છે મુસાફરીમાં સ્વચ્છતા અને પર્યાવરણનું જે ધ્યાન રાખવું બી આપડે ખૂબ જરૂરી છે કે આપણે જ્યાં જઈએ તો જ્યાં ત્યાં કચરો ના નાખવાનો હોય એને સ્વચ્છ રાખવું પડેને.
હમ એ છે ને આપડે કુદરતી સ્થળો ને પડે સંભાળ રાખવી પડે આપડે.
હમ સાચી વાત છે મુસાફરી બાળકો માટે પણ એક શિક્ષણનો એક સારો માધ્યમ બની જાય કે આપણે જેમ કે જોતા હોઈએ છીએ કે આપણા ભણતરમાં બી આવતું હોય છે તો એ જ જગ્યાએ જઈએ તો બાળકોને પ્રેક્ટિકલ વધારે જ્ઞાન મળી રે.
હા એ તો છે હ આમ પુસ્તકોમાં વાંચેલી ઘણી બાબતોને આપડે આમ વાસ્તવ જીવનમાં જોઈ શકીએ છે.
હમ સાચી વાત છે ટ્રેનમાં મુસાફરી કરવાનો પોતાનો અલગ જ આમ આનંદ હોય નને મજા આવે આમ મને તો ટ્રેનમાં.
હા અનેનું મને તો આમ વધારે બસ માં જવાનું ગમે કારણ કે આમ રસ્તા પર જે દેખાતું હોય આમ એકદમ નજીકથી જોવા મ મળે બંઈગ બ આપડે જોઈએ તો.
ટલાક લોકોને તો પ્લેનમાં જવાનું હતું ગમે કેમ કે એ બહુ આમ ઝડપી ફટાફટ પહોંચાડી દે ને એટલે
એજ આને આમ કેમયને ટાઈમ પણ બ ચાવે અને આમ કેવાય ને દરેક પ્રકારની મુસાફરીનો અનુભવ આમ અલગ હો અને આમ કેવાય ને રસપ્રદ હોય છે.
ફરીથી જીવનમાં નવી ઊર્જા પણ મળી રહે આપણને.
હા અને પેલું નવી જગ્યાઓ નવા લોકો અને આમ સારા વિચારો સાથે આપડે આમ પરિચિત થઈએ.
હમ કારણ કે શું કે મુસાફરી માત્ર મનોરંજન માટે ના હોય કે આપણે પણ એમાંથી ઘણું બ ધુ શીખવાની જે પ્રકૃ તિયા પણ આપડે એને કહી શકીએ એમ.
હા એ દરેક મુસાફરી આપણને કેવાય ને કઈક નવું જ શીખવી જાય છે અને યાદગાર બની રહે છે.
હમ પણ સાથે સાથે મુસાફરી દરમિયાન છે ને સમયનું સંચાલન બી કરવું ખૂબ મહત્વનું હોય છે જો સમયનું આયોજન સારું હોય ને તો વધુ સ્થળો બી આપડે આમ જોઈ શકીએ અને મજા માણવી શકીએ.
હમ. એ તો છે આયોજન ના કર્યું હોય તમય નું આપણે તો આમ ઘણી વાર તો કેવાયને કે અડધા મેન મેન સ્થળો જોવાના તો રહી જાય એટલે પ્રવાસ પહેલા આપડે એમ કેવાય કે એક સરળ આ યોજના ક કરી લેવી જોઈએ
હમ સાચી વાત છે કેટલાક લોકો તો વહેલી સવારે જ ખબર નીકળી જતા હોય છે મુસાફરી માટે
હ કારણ કે આમ સવારે વાતાવરણ આમ તાજું હોય રસ્તામાં પણ ઓછી જ અવર જવર હોય તો આમ વહેલાં પહોંચી જાય બધું
હ સાચી વાત છે મુસાફત તેના આમ કહેવાય ને કે હવામાનની માહિતી મેળવવી પણ ખૂબ જરૂરી છે કે વરસાદ તો બહુ નહીં હોની જગ્યાએ કે બહુ ગરમી સાચી વાત છે
હમ એજ સાશી વાત છે છે ઘણી વાર તો હું સફરીમાં કેવાય ને અચાનક જ આમ બદલાવાય જાય
હમ સાચી વાત છે તમારી હમ સાચું કય્યું હ જેમ ક્યારેક વાહન મોડવું પડે કે અથવા યોજના બદલવી પડે જેથી આમ થોડી તકલીફ પડી શકે છે
એ તો છે પ્રવાસ દરમિયાન આપડે પાછું ખબર આમ સ્થાનિક લોકો જોડે વાત કરવાથી પણ ઘણું બધું જાણ શીખવા મળે છે લોકો જોડે
કેમકે ત્યાંનો ઇતિહાસ ને પરંપરા અને ખાસ જે સ્થળો હોય એના વિશે જે માહિતી હોય એ લોકો જ આપી શકે ને કેમકે એ લોકોને ખબર હોય ત્યાં રહેતા હોય તો વધારે માહિતી હોય એ લોકો પછી સાચી હોય એમ
હમ કેટલાક તો આમ પ્રવાસ કે થોડા દિવસ માટે હોય પણ કેટલા પ્રવાસો તો ઘણા બધા દિવસો સુધી ચાલતા હોય
હમ કેમ દરેક પ્રકારની મુસાફરીનો આમ અનુભવ કે ને એ અલગ અલગ હોય કે ટૂંકી મુસાફરી તાજગી આપી દે આમ અને જે લાંબી મુસાફરી ને એ ઊંડા અનુભવ આપી દે કે બહુ દિવસ રો ને તો તમને નવું કંઈક શીખવા મળડે અને તમે કઈક નજીકના સ્થળ પર થોડા સમય માટે જાઓ તો આમ તમને બોરિંગ જે તમારી લાઈફસ્ટાઈઇલ હોય એમાંથી થોડી જ તમને રાહત મળતી હોય એમ
હમ મુસાફ ફરી દરમિયાન આપણે સુરક્ષા પર પણ આપડણે ધ્યાન આપવું જોઈએ
હમ હા એ તો બહુ જ જરૂરી છે જરૂરી જો આપણે દસ્તાવેજો હોય કે પછી સામાન હોય એ સારી રીતે આપણે આમ ધ્યાન રાખવું પડે એનું નહી તો ચોરી જવાની શક્યતાઓ છે
હા એ તો એજ આપડણે ધ્યાન રાખવું જોઈએ કારણ કે ઘણી જગ્યાએ બોર્ડ પણ મારેલા હોય છે કે ખિસ્સા કાતુથી સાવધાન એવું બધું એટલે આપડે ધ્યાન આપણા સામાન નું તો રાખવું જ જોઈએ અજાણી જગ્યા હોય તો આપણે કઈ ખબર પણ ના હોય એટલે કઈ ખોવાય તો પછી લોચા પડી જાય
હમ સાચી વાત છે હા તમારે આપણે તો આપણા સામાન ન ધ્યાન જાતે જ રાખવું જોઈએ મતલબ કે જય તે મૂકી ના દેવું જોઈએ કો સહ અને કોઈ બી અજાણી વ્યક્તિ પર આપણે એમ શું કેવાય ભાઈ વિશ્વાસ ના કરવો જોઈએ
એ જ વિશ્વાસ તો અત્યારે તો કરાય કોઈ પર એવો છે જ નહી
હમ સાચી વાત છે અને જો તમે આમ કઈક અજાણી જગ્યા પર જાાવઓ તો તો ખાસ તમારે ધ્યાન આપવું જોઈએ નહી તો
હા એ રજાણી જગ્યા પર તો કેવું કે આપડે બુ ખાસ કોઈને ઓળખ ના હોય કે એ લોકો પણ આપણને ઓળખતા ના હોય એટલે બહ એ ખોટી વાત છે એમ
સાચી વાત છે ચલો જ હ બાકી બોલ મજા મને
બસ બધું મશેમાં તમે કોઈ ઘરેમાં જ જવાન
બસ બસ બધા બી મજામાંજા હા સારું છે ને મને મજા આવી આપ આપણે ફરી ક્યારેક વાત કરીએ.
ઓકે ચોક્કસભાઈ.